હલો કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
હું પણ એકદમ સરસ તો એજ મને તમારી યાદ આવી હમણાં. અ થોડી વાર પેલા કે મને થોડું છે ને અ મતલબ કેવાય ને કે અ પ્રોબ્લેમ થતું હતું કે ફોકસ કેવી રીતે રેવું હેને એમ? ઈ વસ્તુ ઓમાં તો એ જ મેં કીધું ચાલો તમને પૂછી લઉં કે અ ફોકસ રહેવા માટે વસ્તુ ઉપર શું કરો કેવાયને ઘણી વાર એવું થાતું હોય કે આપણે કહેવાય ને વિચાર વિચાર જ કરતા રહેતા હોય આપણે એવું લાગે કે આપણે સાચા છીએ સામે વાળો વ્ય તી સાચો નથી જેમ કે આપણે કાલે પણ વાત કરી હતી તો કેહેવાય ને તો પણ આ કહેવાય ને ફોકસ થાતું જ નું હોય આપડે ખબર હોય કે આ બધું સારું ચાલે છે બધું જ કર વસ્તછ હ તો કઈ વાંધો નથી તો પણ આપણેને ફોકસ ન થઈ શકતા એક વસ્તુ તો પણ આપણે વિચાર જ આયવા કરતા હોય બીજા તો એના જ માટે મને જાણવું તું
હા તમે કીધું એ વાત વ્યાજબી છે એકદમ સો ટકાની છે કે આપણું મને એ કોઈ વસ્તુમાં કે કામ કરવામાં આપણું મન લાગે નહી. કે આપણી સાથે એવો અનુભવ કડવા અનુભવ થઈ ગયા હોય કે આપણે કોઈક આપણે સાચ હોવા છતાં આપને કોઈક સંભળાવી દઈએ ને આપણે સામે કઈને બોલી ના શકીએ અને આપણેે મનમાં ને મનમાં ગૂંચવાયા કરીએ. કે ના હું જ્યાં સુધી એને કહીશ નઈ ને ત્યાં સુધી મને શાંતિ નહી થાય અને આપડા બીજા કામ કામ કરવામાં પણ આપણું મન ન લાગે. અને કામ કરતા હોય તો આપડે કેવું કરતા હોય આપને ખબર ન આપણું મગજ ક્યાંક ભમતું હોય અને આપડે કામ પણ બીજા કરતા હોય ને આપડું અ મગજ કામ જ નો કરે તો હું તો એમ વિચારું છું કે અ જ્યાં સુધી તો હું જાણું છું ત્યાં સુધી તો તમે છે ને પ્રાણાયામને ઈ ટાઈપ નું કઈક સવારે તમે વહેલી સવારે કરો તો બેટર સારું રશે કે તમારો મગજ શાંત રે અને જો તમને ગુસ્સો આવે ને છે ને હાથની મુઠી વાળી અને તમારે કે એકદમ ઊંડા શ્વાસ લેવાના ને છોડવાના એમ. અને ભગવાન નું નામ લઈ લેવાનું થોડીક વાર. તો ઈ ટાઈપ નું મને ક્યારેક ગુસ્સો આવે તો હું ઈ ટાઈપ નું ટ્રાય કરું છું. કે ના આપડે આપડી હદ ની બહાર થઈ ગયું હોય અમુક વસ્તુ એવી કે હવે આપણાથી સહન થાય એમ જ નથી. તો હું ક્યારેક એવું કરું છું. કે ભગવાન નામ લેવા માંડુ અને મારું કેવું છે કે હું મારી ઉપર કઈ પણ એવું આવેને મુશ્કેલી કે સ્વાભાવિક છે કે હું છે કે શેરીમાં પણ જા જાતી હવું ને કૂતરા ને જોઈ જાવં ને કે એમ મને બીક ગરી ગઈ છે અંદર કે ભલે ને કૂતરા આપને બટ કું તો ન ભરે પણ આપડી સામું તો જોઈ ને એટલે તોય મને બીક લાગે એટલે મારા મોઢામાં તરત જ અંદર થી ને ઓમ નમ શિવાય, ઓમ નમ શિવાય, ઓમ નમ શિવાય ચાલુ થઈ જાય ઓટોમેટિક જ એવું થાય મારે. એટલે કેવું કે છે ને કઈ પણ એવું બોલવું હોય ને તોય કોઈ ની સામે તોય આપણાથી બોલાય ને એમ. એટલે હું તો એવું વિચારું છું કે તમે સવારે ઉઠીને સૂર્ય નમસ્કાર કરી શકો. અ અનુલોમ વિલોબ પ્રાણાયામ કરી શકો પછી આ સ્વાછો સ્વાથ ની ક્રિયા કરી શકો. જેનાથી તમારું મન પણ શાંત રહેશે તમારો દિવસ પણ સારો જશે અને તમારું કામ કરવામાં મન પણ એટલું લાગશે કે તમે વ્યવસ્થિત તમે કામ કરી શકશો. અને જો તમે કામ કરતા હોય અને તમારું મન જ કામમાં ન હોય. તો એઈ કામ સારું ના થાય જેમ કે આપણે રસોઈ કરતા હોય. પણ આપડ કોઈ સાથે લડાઈ ઝઘડા થઈ ગયા હોય તો આપડું ફોકસ છે, એ આપડા કામમાં ન જાય એટલે આપડી રસોઈ બનાવતા હોય તો મગજ ક્યાંય આટા મારતું હોય તો આપડી રસોઈ સારી ના બને. ક્યારેક મીઠું ઓછું હોય ક્યારેક ખાટું થઈ ગયું હોય ક્યારેક તીખું બની ગયું હોય રસોઈ એટલે જો તમે એકદમ મનથી તમે રસોઈ કરતા હોવ તો આપડું આખું મગજ રસોઈ માં જ આપડે રાખવાનું એમ. તો જમવાનું પણ એટલું બેસ્ટ બને ને બધા લોકોને જમવાની પણ મજા આવે. તો હું તો મારા મુજબ આવી રીતનું બધું કરું છું કે તમે ક્યારે કેવો ગુસ્સો કેવું કઈ આવે તો તમે ભગવાન નું નામ લ્યો કે તમને કોઈ પણ કાર્ય એવું ગમતું હોય. કે જેમ કે મને છે ને સોંગ્સ બહુ ગમે જૂના ઓલ્ડ ગીત ને નવા ગીત ને એવું બધું તો હું કામ કરતી હોય ને હું ગીત વગાડતી હોય અને હું પણ સાથે સાથે ગાતી હોય જાણે મને અંદર થી ને એવી ફિલિંગ આવે કે હું ગાયક કલાકાર છું એમ. અને હું એજ રીતે ગાતી હોય કામ કરતા કરતા જેમ કે ગાયક કલાકાર કઈ રીતે ગાતા હોય. એના હાથમાં માયક હોય મારા હાથમાં સાવરણી હોય. એઈ રીતે ઈ લોકો એટલું આમ અદર થી ને ગાતો ને હું પણ એટું જ આમ અદરથી ને ગાતી એન્જોય કરતી હો ક્યારેક એકલી બે હોય ને તો હું ફોનમાં ગીત યુટ્યુબમાં જોઈ ને લિરિક્સ શીખતી હોય ને ગાવાનું શીખતી હોય બધું. એટલે હું છે ને મને ગમતી ક્રિયા હું કરવા માંડુ એટલે આપડું મગજ પણ એક જગ્યાએ કેન્દ્રિત થાય આપણે નો ગમતું હોય કઈ પણ તો હું તો મારા મંતવ્ય પ્રમાણે તમને આ રીતની સલાહ આપું છું બાકી તમને કઈ એવું અનુભવ થયો હોય તો તમે મને શેર કરી શકો છો.
અ હા એ તો તમે એકદમ સાચું કીધું હો કે ભગવાનનું નામ લેવું એ તો મને ના સાચે મને પણ લાગે છે કે કરવું જોઈએ આ સાચે ચાલુ અને કેવું છે ને કે તમે જેમ કીધું ને કે ઊંડા શ્વાસ લેવાના મુઠ્ઠી વાડીને સાચે મને પણ આ પેલા બે ત્રણ લોકો સજેસ્ટ કરો પણ જયારે કેવું છે ને કે આપે એવો અનુભવ થઈ જાય જેમ તમે કીધું કે તમને ગલ્દી માં કુ કુતરો દેખાય તમને એકદમ થી ડર લાગવા માંડે તો મને પણ એવું જ થઈ ગયું છે કક કે જયારે પણ હું કેહેવાય ને કે આસ પાસ ના સામે આવું તો મને ડર લાગવા ને ભલે એમને કઈ નો જોય મને કે ભલે હશે કઈ એના મનમાં હશે નહીં હશે ખબર નઈ પણ હું જ વિચાર કરધ કેવાય ને કે મારા હસબન્ડ મને એમ જ કે કે તું વાત નાની હોય અને તેનું સો ગણું વિચાર કરીને રાખ મગજમાં એટલે તને વધારે તકલીફ થાય તો એ જ કહું ને કે ઘણું મેં ટ્રાય કર્યું કે ચલો આપણે ઊંડા શ્વાસ લે આપડે કેવાય ને કે ઊંધી ગણતરી કરો એમ પણ બધા કે તો પણ મેં કર્યું ટ્રાય ભગવાન નું નામ લેવાનું તો એ પણ હું થોડું થોડું કરતી હો છું. પણ કેવાય ને એક અલગ જ થોડા સમય માટે છે ને કેહેવાય ને કે આપણું જે અ કેવાય ને કે છાતીમાં વળતરા થવું કે એકદમથી આમ કેવાય ને કે. આમ ઉલટી જેવું થાવું કે આપડે આમ હાથ પર દુખવા માંડવા એકદમ થી ને તે એવું. બધું મને થઈ જતું હોય કે હું એટલો વિચાર કરી લેતી હો કે કેમ આ વ્યક્તિ મને એમ લાગે કે હું આટલું સરસ બધું કરી લઉં છું તો આ વ્યક્તિ મને કેમ ખરાબ સમય જો કેમ મારા સાથે એવું કેમ થયું મેં તો આટલું સારું કરલું હતું હું તો કોઈ દિવસ ખરાબ નથી કરતી કોઈનું કું ખરાબ વિચારતી પણ નથી તો ત્યારે છે ને આમ એટલું ખરાબ લાગે કે. આપણે એટલા સારા રહીને આપણે શું ક્યું હશે કે આપણા સાથે જવું થાય છે હે ન તો એ જ વિચાર વિચાર આવતા હોય મને તો હમણાં કેવું છે કે એક બે દિવસ થયા તો બહુ વધારે જ મને એવું નાખવા માંણડઆવ્યું છે અને આજે તમે વિચારશો કે આજુ તો અષાઢી બીજ છે તો અમારે બધાને પગે લાગવા જવાનું હોય બધાને આમ કેવાય ને કે આમ એકબીજાને મળવાનું હોય. તો એજ કે પછી જયારે જે મોટા હોય ને એ કઈક કેહેવાય ને કે ટોન્ડ જેવું મારે કે એવું કઈ બોલે તો પછી આપડે કેવું છે ને કે બોલી ના શકે આપડે ત્યારે અને પછી આમ એજ પાછા વિચાર આવે કે જો આ લોકો એજ વસ્તુ લઈને બેઠા છે એમ તો
તમે કીધી એ વાત સો ટકાની કે આપણે બધું એનું સારું કર્યું હોય આપડે મગજમાં આપડે બાયજવી વાત અલગ છે પણ પછી આપડે મગજમાં સાઈડમાં મૂકીને આપણે પાછું એ જ રીતે આપણે જીવા માંડીએ કે ના આપણા વચ્ચે કાંઈ છે જ નહીં
પણ ઈ લોકો છે ને કેને કે કૂતરા ની પૂંછડી વાકી હોય ની વાકી જ રએ સાસુ છે ને એ સાસુ નો બને ને તો એને સાસુ નો કહેવાય ક્યારેક છે ને આપડણે ઘર માં કઈ પણ પ્રોબ્લેમ ના હોય આપણે અમે બે માણસ ફરવા ગયા હોય ને તો એ આમ ઘરમાં પગ મૂકીને એટલે વિચાર આવે હમણાં કંઈક બોલશે તો હમણાં કંઈક બોલશે તો આપ આપ બારગને નહી ગમતું હોય કઈક બોલસે તો આવી એટલે ઘરે તો તોબડો ચડાવેલું મોઢું ચડાવેલું હોય. કાક હવાર માં આપડે હૂતા હોય ને મોડું થઈ ગય હોય ને તો પોતે જોર જોર થી વાસણ પછાડશે અને પોતે ગોઠવશે એમ કે આપને ઉઠાડવા ઉઠાડી તો પોતે શકે નહી પણ એવું હુ કામ કરે કે પોતે જોર જોરથી વાસણ પછાડે ને કરે
એટલે તમે કે છો ફિલિંગ્સ તમારી હું બધી સમજી શકું છું કે ના આપણા મગજમાં બેસી જાય ને પણ આપણેે ભુલાવા ઘણી કોશિશ કરી કે તમે કીધું એ ઊંધા સો એકડા છે આપણે મંડી ગણવા. અને તમે બધું મને કીધું તમારી આમ. સમજી શકું છું કે મારી ઉપર પણ એવું ઘણું વીતેલું છે. અને તમે કીધું કે અષાઢી બીજ નું છે તો આજે તો અષાઢી બીજ બધી. જગ્યા તો બહુ જ છે, ક્યાંક આપડે બધા, સગાવાલા માં જય શ્રી કૃષ્ણ કરવા ગયા હોય એમ
તો એ ત્યાં લોકો ટોન્ટ મારવા માંડે કે તમારી બઉ તો આમ, ને તમારી બઉ તો આમ. તમારા ઘરમાં તો આવા ઝઘડા છે, ને આપણા ઘરમાં પ્રોબ્લેમ ક્યારેક ન હોય ને આપડે બાઈજા હોય એ વાત અલગ છે. પણ આપણા કરતા બીજા લોકોને એટલું ટેન્શન હોય કે ના આના ઘરમાં તો જો આ લોકો બહુ બાજે છે. અને બાજતા ન હોય તોય ઈ લોકો કાઈક એવા શબ્દ બોલીને ઘરમાં ઝઘડા કરાવે, અને ઈ માણસ પછી આપણા મગજમાં ખૂચી જાય એના કરતા આના ઘરે આપડણે ન ગ્યા હોત ને તો સારું હતું એમ. કે એના કરતા માય ગ્યા પરિવાર વારાને બધા ગ્યા ભાડમાં. એના કરતા આપણે ભલા ને આપડો પરિવાર ભલો. ક્યારેક તો આપને એવું થઈ જાય એમ ગમે એવા બીઈજા આપડે સાસુ સાથે બાજી એ વાત અલગ છે, આપડા મ મમ્મી હોય તો આપડે કુવારો હોય તો આપડે મમ્મી પપ્પા સાથે પણ આપડે ઝઘડો કૈરો જ હોઈ એવું નથી અને પાછા આપડા હતા એવા ને એવા થઈ જાય છે, એટલે આપડે જો થોડુંક લેટ ગો કરતા શીખી જઈએ તો કઈ પ્રોબ્લેમ ના થાય પણ દુનિયા નો નિયમ છે હવે પરણવું ઈ નિયમ છે દુનિયાનો. ન પરણી તો એ પ્રોબ્લેમ છે. અને પરણીયે તો એ પ્રોબ્લેમ છે, ને દુનિયામાં ક્યાં એવું નથી કે સાસુઓ વચારે ઝઘડા ના થ્યાં હોય. અને એ ઝઘડા થાય એમાં વઉ ડિપ્રેશન માં વહી જાય ને સાસુ ને તો કાઈ ના હોય આજુબાજુને ઘરે જઈ વાતુ ના પડારા કરી આવશે. અને મગજ ફ્રેશ કરી આવશે. આપડે તો જાવું ક્યાં એમ. આજુબાજુમાં જાય તો એ લોકો એમ કહી દે ક તમારી વઉ આઈવી તી, તમારી વઉ આમ કેતી તી. આપડે મન હલકું કરવા જાવું તો જાવું ક્યાં મમ્મી ને ફોન કરીએ તો કે આખો મમ્મી સાથે વાતું કરે છે. એટલે આ પ્રોબ્લેમ તો હરેક દુનિયાની દીકરીનો પ્રોબ્લેમ છે જ. પોતાની દીકરી હોય તો પોતાની દીકરી ના ફોન ચોવીસ કલાક ચાલુ હોય બેટા શું થયું આમ તેમ, તારા સાસુ બરાબર છે, ને આમ કે તો કહી દેવું ને તારા વર ને કેવું ને ઘરમાં આ ને તેમ ને પણ તમારી દીકરીને ક્યો છો પણ તમારા ઘરમાં કોકની દીકરી છે તમે એનું તો થોડુંક ધ્યાન રાખો. મારી દીકરી એકલી છે હું જાઉં છું મારી દીકરી પાસે. તો ઘરમાં વઉ છે, ઈ કોક ની દીકરી છે એકલી જ છે તો તમે એવું તો નો જ કરી શ કોને એમ હું કઉ છું. તો તમે બધું કીધું ઈ વાત નું હું પણ બઉ ધ્યાન રાખીશ. કે તમે સો એકડા કીધું ઊંધા ગણવાના ઈ મને મગજમાં નહતું એટલે હું પણ એવી ટ્રાય કરીશ. કે ક્યારેક મને એવો ગુસ્સો આવે તો હું સો એકડા ઊંધા ગણવા માંડું એમ.
બાકી તો આપડે આ શું છે, કે હવે આપડે લાઈફ ટાઈમમાં ભોગ હોવાનું ક્યો કે આપડા નસીબ ક્યો, કે કરમ ક્યો, કે તમે શું ક્યો એમ. જે છે ઈ છે, બાકી તો તમે શું ક્યો છો?
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી ને કે તમે જે ક્યો છો ને હું સાચે બધું જ રિલેટ કરું છું એટલે કે અ મતલબ મને વાત કે હું મારા સાથે પણ થાય છે એમ તમને સાચું કહું તો હું જેટલી પણ હવે નવી જે પરણી છે હમડા છોક સાથે બધી વાત કરું છું ને મારી બાજુની ભાભીઓ સાથે કે બધાનું સરખું જ છે મતલબ કેવાય ને કોઈ સાથે એવું નથી કક નવું થઈ રહ્યું છે. વધા તા તે એક સરખુજ થઈ રહ્યો છે, તો આ વસ્તુ મને લાગે છે એ છે ને કે એક બધા સાથે છે જ કોમન ને આપણે એને લેટગો કરતાં શીખવું જ પડે. તમારી સાથે-સાથે વાત કરીને ઘણું સારું લાગે મને, આમ મન હળવું થઈ જાય મારું. તો આપણે સાચે ફરી પાછા મળશે, આપણે એક નવા ટોપિક વિશે વાત કરશું મને એવું. કઈ હશે મનમાં અ પ્રશ્નો તો હું તમને ચોક્કસ પૂછીશ ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, આવ જો.
ઓ કે આવજો.